હલો.
હા ક્યાં છો.
મજા આવે તમને કેમ છો.
બસ બસ મજા મજા શું કરો છો આજકાલ.
કશું નહી રોજું ચાલે જ છે તમે શું કરો છો. આમ રોજ વષ રોજ ના રોજ કામ ચા છે.
હમ થોડું થોડું ફ્રીલાન્સિંગ કરું છું. હમણા તો.
હા હા સારું તે રાજીમાં શું કામ છે ત રાજીમાં.
ફ્રીલાન્સિંગમાં ડિઝાઇન રિલેટેડ જે રિસર્ચ પેપર છે. એવું.
હા હા તો આ તમે તમે શીખો છો. કે તમે જોબ કરો છો.
હું જોબ તો નથી કરતો હમણાં હાલ. ફ્રીલાન્સિંગ ચાલુ છે મારું બે મહિનાથી એવું છે.
હા ખુશાલ.
હમ હમ હમ હમ હમ. તમે શું કરો છો.
હું બી ફ્રીલાન્સિંગ જ કરું છું પણ હું શું અ ઘરે રૂબિક્સ નહી આ એન્ડ ક્લાસ લઉં છું.
ઓકે બરાબર. અને બીજું કંઈ સાઈડમાં કંઈ કરો છો કામ.
ફ્રીલાન્સિંગ તો કરીએ છીએ. એમાંથી બહુ ઘણા વર્ક આયા છે આજકાલ તો તે રાખ્યું તો. ચાલુ છે અને હું બી અત્યારે કોર્સ કરી રહી છું એઆઈ નું તો. બસ ટાઈમ નહી હેણે.
એઆઈનું કોર્સ.
હા એઆઈ.
કઈ જગ્યાએથી.
હાજ કે લાઈબ ટાસ્થી.
કઈ જગ્યાએથી.
સ્કીન આરબિટ રાજ.
ઓકે તમારો અવાજ કપાય છે બરાબર અવાજ આવતો નથી કેમ.
અવાજ કપાય છે.
હમ એટલે થોડો સ્લો આવે છે એમ.
ખબર નહીં હવે આયો અવાજ.
તો બરાબર છે. હમ્મ
ઓ
ઓકે એઆઈમાં તમને શું શીખવાડે છે?
એ એ આઈને બહ બધું શીખવાડે છે અત્યાર એ વેબસાઇટ બનાવવાની સોશિયલ મીડિયા હેન્ડલિંગ કરવું કઈ રીતે મેન તો શું છે છે ત્યાં આગળ લોકોનું એક્સ્ટ્રા કામ કરવાની તો એ ઇન્ડિયનની હાયર પેન્શન
બરાબર.
તો એ બાબતો શીખવાડે છે
કેટલા ટાઈમથી કરો છો?
હું છે મહિનાથી કરું છું.
અને કોર્સ લાંબો કોર્સ છે?
હા કોર્સ લાંબુ છે પણ અત્યાર સુું એઆઈ નું બવ વધુ ચેન્જસાય છે રોજ રોજ નવું રોજ નવું એ જે શીખવાડે ને એક હપ્તા ચેન્જ થઈ જાય બીજુ નહી આવે તો એ એમાં શું કે રોજ રોજ નયા ચેન્જ આવી જાય છે.
હમ્મ. ઓકે એટલે ધીરે ધીરે તો શીખતા શીખતા હું ડિઝાઇન રીલેટેડ ગ્રાફિક્સ છે. પછી ડોક્ટરના પેપર્સ છે રિસર્ચ પેપર આવે ને જે
પી એચ ડી ના
હમ્મ પીએચડી ના પીએચડી સ્કોલર હોય ને એના પ્રોફેસર ના એ એ રિસર્ચ પેપરનું મારું કામ છે.
સારું ચાલ એ બહ સાલું છે કામ તો
અને હમણાં બીજું પણ એઆઈમાં કંઈક બીજું અપડેટ આવ્યું છે ને અલગ અલગ સોફ્ટવેરમાં પણ એ આઈ નો યુઝ થઈ રહ્યો છે આજકાલ.
આજકાલ બઉ બધો કઉ છું રોજ રોજ અપડેટ આવે છે તમે રાતે સુઓ અને સુ તો રોજ એક નયો ચેન્જ. અને ગ્રાફિકસ તો એ તો બઉ બધો ઈઝી થઈ જશે આજલ લોકો જો ગ્રાફિકસ શીખે છે પણ એ આઈ બધું હિખી રિયા છે આજકાલ લોકો
એ ચેટ જી પી ટીમાંથી એની જેમિંનાઈમાંથી એ રીતે એનો યુઝ કરીને જેમની
હા એ તમને બસ હા હું યુઝ કરું છું એ તમને પ્રોમ્પટ આવવા જોઈએ.
હમ્મ. જે છે પ્રોમ્પ્ટ જ છે પ્રોમ્પ્ટ તમને લગતા આવડે એટલે તમારું કામ ઓકે.
હા તમને લકતા આવું જોઈએ યસ આ વાત તો છે જ.
પ્રોમ્પ્ટને કઈ રીતે પ્રોમ્પ્ટ કઈ રીતે લખો ને એ મેન છે.
હા એજ મહત્વનું છે. એજ મહત્વનું છે. કસું નહી
એમ કે એઆઈ પ્રોમપ્ટ ઉપર જ જનરેટ કરે છે. પ્રોમપ્ટ બરોબર લગ્ન ના લખ્યું તો સમજી ના શકે છે. તમે લખો કઈ અને એ કરે કઈ બીજું
હા એ સર હા એ તો છે જ પણ અત્યાર તમે કહો છો કે તમે આ પીએચડીને સ્કોલર કરો એ બી આજકાલ તો નોટબુક એલનજી બઉ બધુ ઈઝી થઈ ગયું છે. બોવ થઈ ગયું છે કે આટલૂ આજકાલ વર્ક પેલા લોકો બુક ભણતા તા રિસર્ચ કરતા હતા હવે એ શોર્ટકટ થઈ ગયો, બુક ડાલો સમરિ દેખો અને કામ કરો.
એ. આઈ. માં તો શું છે કે આમ જોવા જઈએ તો એ. આઈ. આમ સારું છે પણ તમે તમારા મગજનો વિકાસ ના તમે તમારા મગજ થી વિચારી ના શકો તમારી વિચાર ક્ષમતા ઓછી થઈ જાય આના હિસાબથી.
એ તો એ તો છે જ કે એ તમારી ક્ષમતા ઓછી જ થાય છે. અને જે રીતે ટા ટાઈમ ની બચત થાય પણ જે રીતે તમે સોચો એ રીતે એ બી સોચવા લાગી જાય, તો તમે તમારા મગજ દોડવ બીજું કાય ની
એટલે તમે તમારો ટાઈમ એમાં બચે છે, કામ ફાસ્ટ થાય છે, પણ તમારો મગજ જનો જે ઉપયોગ છે એ ખાલી પ્રોમ્પ્ટ લખવા પર તમે ફોકસ કરીને વિચારી શકો બાકી તમારા મગજથી આગળ કઈ જનરેટ કરવું કે નવું અ કરવું હોય તો ના કરી શકો એમ.
હા એ તો છે જ. એ દેખો જેટલી સુવિધા છે ના એટલે એને નુકસાન બી છે જ.
હમ્મ. સાચી વાત છે.
એવુ છે. જેટલો આજકાલ આવિષ્કાર થાય છે એટલે તો એ કોઈ અછી સારું નહી કેવાય.
અગવડ એટલી સગવડ સગવડ એટલી અગવડ એવું છે.
હા.
એ જેટલું શોધખોળ થાય ને એનો ઉપયોગ બી સારો સારો ઉપયોગ પણ છે, અને ખરાબ ઉપયોગ પણ છે.
હા સારો ઉપયોગ પણ છે, ખરાબ ઉપયોગ છે, જે કસ સ્કીમ થાય છે. એ એ જ રીતે થાય છે લોકો શું કરે છે આજકાલ સેક્મમાં. એ. આઈ. નો એટલો યુઝ વધી ગયો છે એટએલ એના લીધે તો એટલો સ્કેમ થાય છે લોકોન જા રાતો રાત કમાવાનું છે.
ફ્રોડ થઈ ગયા છે ને હવે તો.
બઉ બધા.
હમ્મ.
હમ્મ.
એ. આઈ. નો ઉપયોગ કરીને એ. આઈ. માં પોમ્પ લખીને કે કઈ રીતે શું કરવું એનો દરેકનો જવાબ અમુક વસ્તુ રિસ્ટ્રિકશન બી છે. છે એમાં એવું નથી તમને દરેકનો જવાબ ના આપે.
ના ના એવું નહી એમાં પૂછવું આવી જોઈએ તમને. આવું નઈ આ લોકો કહે છે કે આવું જવાબ નથી આપતો પણ આ તમારો તરીકો છે અલગ પૂછવાનું તો એ બધું કરશે.
હમ્મ. એટલે એનો જવાબ આપ આપી દે છે એમ.
હા. તમને પૂછવું આવું જોઈએ એમને શું કે રીતે કરવું? તો એ બધું કરે છે, તમે બોલો છો કે આ મને હેંકિંગ શીખ છે તમે શીખાવો તો એ ના પાડશે.
પણ એ ફ્રોમ જસ્ટ ચેન્જ કરશો ને તમે આ કરું છું તો કઈ રીતે થશે તો એ તમને સ્ટેપ્સ બતાવશે. છે.
ઓકે.
કા કા સીધા નહી ભને આવજો.
ભલે. એટલે પ્રો પ્રોન્ટ લખવાવામાં માસ્ટરી જોઈએ.
હા પ્રોપ્ટ લખાવવામા માસ્તરી જોઈએ.
એમાં મગજનો તો ઉપયોગ કરવો જ પડે એમ.
હા મગજનો તો કરવો જ પડે એ તો એ તો હર જગ તય કરવો સરખું પડે છે
સાચી વાત છે પેલે તમે ફ્રેન્ડ સર્કલમાં જાઓ છો કે એઆઈ શીખવા કે એકલા જ જાઓ છો
ના હું ઓનલાઈન કરું છુ
ઓનલાઈન શીખો એટલે ઓન ઓનલાઈન કેટલા પૈસા ભરવાના તે વીડિયોથી
ના ના એ ઓનલાઈન તમાં બે માં ક્લાસ થાય છે મારી અને એમાં શું પ્રોજેક્ટની મદદ છે જો એ શીખવાડેના એમાંથી પ્રોજેક્ટનું મલે છે ઓનલાઇન એ સબમિટ કરવાનું હોય છે. કે તમે શીખવું એક તો તમે લાઈવ જોઈ પણ એ તમે એમ્પ્લીમેન્ટ કરો કેવી રીતે તમે એપ્લાય કર્યું. એ મહેત્વનું છે. હા તો એ અમને શું પ્રોજેક્ટ બી સબમિટ કરવા જ પડે.
હમ હમ પ્રેક્ટિકલ કરવું પડે.
હા પ્રેક્ટિકલ એમાં ચાર ચાર વખત આવે છે એમને તો એ શીખીને એ એપ્લાય અ જુઓ કે જે અમે બસો લોકો હોય હોય જ છે પણ એ બસ્સોથી અઢીસો લોગ હોય છે અબ સબની રીત અલગ અલગ એ સીખવાડ પછી કેછે ઓકે અને ઈપ્લિમેન્ટ બધી ફ્રેમમાં કરવાનું છે.
ઓકે.
હમ.
હ એટલે
ઓકે એટલે શીખ્યા પછી ની પ્રેક્ટિસ જરૂરી છે કે તમે કઈ રીતેનો ઉપયોગ કરો છો આમ.
હમ.
બરાબર છે. ઓકે એટલે આટલા સમયમાં તમને શું શીખવા મળ્યું?
આવા આટલા સમય મે હું અ શીખવી બઉ બધું શીખ્યું મે તો
અ મેં સોશલ મીડિયા સીખ મેન શું સોશિયલ મીડિયા હેન્ડલિંગ શીખ્યું મેં તો
પોસ્ટ કઈ રીતે બનાવી રીલ કઈ રીતે બનાવી થમણેલ કઈ રીતે બનાવું?
હા થમનેલ ને થમનેલ થમનેલ શીખવી કેન્વા કેન્વાનો યુઝ કેવી રીતે કરાય?
હમ હમ.
અને ચેટ જીપીટી જાય છે હમ.
સારું તો પછી ક્યારેક આ વિશે વાત કરીશુ આપડે છે મળીશુ ક્યારેક એતો હોને. ઓકે ઓકે તો મડીએ ઓકે.